હલો.
હલો.
હા અવાજ આવે છે?
હા બરોબર કમ્પ્લીટ.
હ ઓકે.
હમ શું નકકી કરેલું આપ આપડે?
ખબર નય મને મને યાદ નથી.
હા એક મિનિટ હા હા. હા.
હા.
તો શું કર્યું પછી મને એ આમ વિન્ટર ને આવજ ને તો તમારે
હા હા કઈ નયવધુ નવું બવું હોય છે સ્પોર્ટ્સ તે
જેમ
અ કેવું હોય કે અલગ અલગ ગેમ્સ હોય પછી ગેમ્સ બધું હોય.
એટલે આમ રમાડા શુ છું પણ એટલે?
અ નાની નાની ગેમો રમાડે જેમ કે દોડા કૂદ રે પછી સોય પરવાનું રે સોસ લાઇટ કેધી બધું થાય એમ.
તને શું ભાવે શેમાં પાર્ટિસિપેટ કરું તું?
બધામાં મને ખપે એવી વસ્તુમાં રેવાય આપડે જેટલી વસ્તુ મા રેવું હોય.
હમ અમાર લાસ્ટ ટાઈમ હતું ને અત્યાર તો ખબર કે નહીં કસું કીધું નહી કશું કોલેજ માંથી લાસ્ટ ટાઈમ હત ને તો અમાર શું હતું ક્રિકેટ હતું. ક્રિકેટ નું ટીમ પાડીને ટુર્નામેન્ટ અંદર અંદર જ કરેલી મત લબ જે સ્ટુડન્ટ હોય ને
હા.
કેટલા જણને પાર્ટિસિપેટ કરવો હોય ને એ બધા એ કરેલો ને એમાંથી પછી છે ને જે લોકો સારું રમ ને એ લોકોની ટીમ બનેલી.
હા એવું છે પછી બેડમિન્ટન ને બધું રવ ગર્લ્સ માટે. બધું હોય એમ.
તો મતલબ એમાં છે ને હું ક્રિકેટમાં તો હું સિલેક્ટ નતો પણ મને બેડમિન્ટન સારું ભાવે. અમે બધા રાતે છે ને જમીન અમે બધા ભાઈબંધો રમતા હોય બહાર અમે. બેડમિન્ટન આમ તો હો ને વોલીબોલ. રમતા હોય તો હ વોલીબોલ મેં સિલેક્ટ કર્યું. અને બેડમિન્ટન માં પણ થ સિલેક્ટ. બેડમિન્ટનના મે ઇન્ડિવિજ્યુઅલ હતા. તુ સામે સામે. અને આ વોલીબોલમાં આખુ ગ્રુપ. મા હતું મેં.
પણ એમાં મજા પણ આવે ને. માઈન્ડ ફ્રેશ પણ થઈ જાય એવી ગેમો છે હ.
સેમી સેમી ફાઈનલ સુધી અમે ગયા ત મતલબ ફાાઈનલમાં. નતા જીત્યા અમે વોલીબોલમાં. વોલીબોલમાં અને બેડમિન્ટનમાં મારો થર્ડ રેન્ક આલો કોલેજમાં.
અરે વાહ સારું કેવાય પણ એ વસ્તુ સારી છે ફિઝિકલ મે. ફિટ
હા હા મજા આવે રમવાની એટલા જ પાર્ટિસિપેટ નહી હોય. વેલોમ. બધા રમતા હતાા અમે હમ. અને આમ શું કેહેવાય બેડમિન્ટન તો બધાનું આમ મિક્સ હતું મતલબ શું કેહેવાય ગર્લ્સ. સના બોયસ. બધાની મ તો મારી સામે એક ગલ હતી તે પણ મસ્ત રમતી. અને એ સ્ટેટ લેવલની પ્લેયર હતી કે એ
ઓહ બરાબર.
હમ.
અમારે એવું જ હોય છે બસ આ બધી ગેમું હોય પછી એક ભેગું ખબર શેરિંગ રાખવાની ગેમ આવે.
હોવે હોવે અમારા અમારા વખતે કેતા હતા કે કઈ શ શું કેવાય? ઓનલાઈન ગેમ તમારે એડ કરવી ને તો
હા એમાં મને સય સફર ને બધું રાખે પેલા થી ચાલુ કરવાની.
એવું રાખવાનું કે હા બસ એ કઈ ઇનોવેટિવ કરવાનું.
હા અને એનાથી કેવું કે ફિઝિકલી મેન્ટલી આપણને ખબર હા અમારે પણ એવું છે કે કોણ છે? એવું બધું કે છે બધા.
હમમ તો જે એ છે ને એમાં કેવું રાખ્યું છે કે ડ્રો કરવાનું કે છે સર.
બહ હા.
હા તો મતલબ એમાં જેટલાના વોટ વધારે હશે ને એક બોક્સ મુકશે અને બધામ જે ક્લાસ માંથી જેટલા જણા કરવ હશે ને બધાનું પછી એક જ ક્લાસ એવું કશું નહી લખવાનું. પણ જેટલા જણા કરશે ને બોક્સમાં જેટલા ચિત એ નાખશે ને એમાંથી સૌથી વધારે જે હશે ને એ લોકોનું પછી
બરાબર છે બધાને એવું જ થાય છે મોસ્ટ ઓફ.
ના મતલબ એક લિસ્ટ પણ સર્ક્યુલેટ કરવાના છે. ક્લાસ માં બધામાં કાટલા મજીદ તમે આટલામાંધથી જ તમે સિલેક્ટ કરજો એમ પછી એમ તો કેટલી બધી ગેમો છે.
હા એ તો હા એતો વસ્તુ એવું છે ને
તેમાંથી કઈ બે કે ત્રણ ગેમ એવી રીતે રાખવાનું કતા હતા.
હા અમારે એવું છે હા પછી અમારે કેવું હોય છે કે એક લંગડી પડી એટલે એક લંગડી ટાંકી કેને જેમ અલગ બસ અનું પગ હોય એવી
હા હા. અમારે અમારે વખતે હતું ને એ લંગડીમાં કેવું કર્યું હતું મતલબ બે હજાર ના પગ બાંધીને કરતા હતા.
હા હા બસ એ બસ એજ ગેમ કીધી છે. તે નવી લાવા માટે એમ
મતલબ આમ લંગડી દોડ કેવાય એને. તો એક જનનો છે ને જમણો પગ અને એક જણનો ડાબો પગ એવી રીતે બાંધી દઈ. અને એવી રીતે બંનેના હાથથી આમ છે ને ખભા પર હાથ મુકી દઈ એકબીજાના અને પછી એ જોડે એવી એટલે છે ને રેસ કરે એવી રીતે દોઢસો મીટર નો કઈ ટ્રેક તો એવી રીતે સીધો પટો
હહ.
અને એ રીતે એવી રીતે રમતાતા. બે જણા તો એમાં જોવાની મજ જાવે આમ. અડધા પડી જાય હા એવી રીતે
હવે મોસ્ટ ઓફથી અડધી ગેમ જોવામાં વામ બહુ મજા આવે.
ફની જવું જ થઈ ગયા આમ બધા એવી રીતે રમન તો એવી રીતે મજા આવે એવી રીતે જોવાની આમ.
હા બરાબર છે.
બીજું શું કરાયેલું તમાર?
બસ આજ બધું અને પછી મસ્તી કરે એમ. થોડું કોમેડી
કેટલા દિવસ ચાલેલું તમારે ટોટલ ઇવેન્ટ આખો? અમાર ચાર દિવસ નો હતો છેલ્લે અમારી ક્રિકેટ રાખેલી ને તો એમાં હ અલગ અલગ તો મતલબ આમ શું કેવાય વોલીબોલના ક્રિકેટ આમ થોડી મોટી ગેમ કેવાયને બધા ટીમમાં રમ એટલે સાઈડમાં વોલીબોલનું થત થતુંતું ને એક સાઈડમાં ક્રિકેટનું થતુંતું.
બરાબર છે.
હમ બે જ ટીમ હતી એમાં તો લાસ્ટમાં સિલેક્ટ કરેલા કેમ કે એ પછી અલગ અલગ રમાડને તો એ તો ક્યારે પોહંકી વળે પછી
હા એ તો વાત છે જ.
પછી એક પેલું ગોળા ફેક ના લંગડી હતી. તે પચી બીજું શું કેવાય બેડમિન્ટન વોલીબોલ ક્રિકેટ અને
ખોખો કબડ્ડી હશે ને.
ખોખો હતું. કબડ્ડી ન હતું અને પેલું એ હતું. શું કેવાય સંગીત ખૂણસીને એવું.
હા.
એવું બધું હતું પછી ઈન્ડોર ઈવેન્ટ હોય ને
હા હા.
ચે આ ત એક
બરાબર.
અનેક વડ પઝલ
બરાબર.
અનકી આરામ હમ.
હમ એ એ વસ્તુમાં કે્યારેમને એ લોકો એમ પણ મજા આવે.
હા વડપઝલ માં બધા રમતા હતા વડપઝલમાં બધા બહ કન્ફ્યુઝ થતા હતા એમાં.
હા એ અમારે નું ગેમ થયું સારું છે. સજેસ્ટ કરે. તો હું પણ નાખીશ તહં આવી. તે ક આવી રીતે રાખાયલી.
સર એવું કેહેતા હતા કે મતલબ છે ને વડપઝલ આવતા છે ને સ્ટુડન્ટ પર છોડેલું.
હા.
કઈ લોકો બધા છે ને વર્ડ સજેસ્ટ કરશે અને પછી એમાંથી જે રીતે પલું ડ્રો કરવાનું હતું ને એવી જ રીતે બધા વર્ડ મૂકેલા અંદર.
બરાબર.
કોના કેટલું આવડે છે એમ. તો આમ શું કે મીડયમ લેવલ ના. બધા વડેવા શોધવાના હતા. અને એમાં જ તો સર કતા જેવું. ક પઝલ છેને આમ થોડી ભારે થઈ ગયલું આ વખતે. અરેજ અમને નથી ખબર પડતી એમ બહુ કન્ફ્યુઝ થતા હતા બધા.
અને પછી કેું પેલું અ શું કેવાય.
પિક્ચર્સ નું નામ ક્યા ને એક્ટિંગ. કરીને એ પણ સારું હ.
આમ પિક્ચર નું નામ કે ને સામે વાળા એક્ટિંગ કરે હ એવું પેલું શો આવે છે ને બ્લુ શું કેવાય કોમેડી શો આવે છે ને ટીવી માં તો એમાં એવું કરે છે એ લોકો સો માં બે જણા ના બોલાવાય એક જમાં કાનમા હેડ પણ પહેરે દે અને પછી સામે વા બોલે કા તો એક્ટિંગ કરે ને એવી રીતે
હા એ વાત છે એવું જ અમારે
લીપ રીડિંગ કે નેમ
હા-હા.
અમે એ રીતે
હા મજા આવતી હતી આવું બધું ગેમ હવે જોઈ છે. કેવી રીતે શું થશે એમ
પતી ગયો અમારે તો હવે આવતા વર્ષે હવે આજે આજે ના કાલે થર્ડે હતો ચાર દિવસ નુ હતું સોરી ચાર દિવસ હું તો કાલે ચોથો દિવસ હતો અમામાં
બરાબર છે તો આમાં તો થર્ડ ડે થો ડેઝ મૂકવે છે એમ
જે પેલું રાજા ને ખાસવા આવતું ને પછી આ મહિનામાં રાખ્યું લાસ્ટ મહિના માં રજાઓને એવું વધારે આવતું હતું.
બરાબર છે.
માં રાખ્યો. ચાર દિવસ સલીંગ જ પત ઈ ડીધું એમ
બરાબર છે.
મજા આવી પણ આમ
મજા આવે.
હા શિયાળો જેવું ચાલે છેને હજુ તો.
હા અને એક્સરસાઇઝ ની એક્સરસાઇઝ, મૂડ ફેશ બધી હા
કે કઈ ફરવા જઈએ ફરવા જઈએ ફરવા જઈએ, તો પછી બધા ના ફરવા લઈ જાય ને તો પછી એ ના મેળ પડે કેમ કે બધા કેતા કામ જઈએ ફરવા પેલી જગ્યાએ જઈએ, પેલી જગ્યાએ જીએ, પછી અડધાનું બજેટ હોય ના હોય
હા એને કરતા સારું છે કે આવું મૂક્યું છે તો.
આપણે ગેમો વધારે એડ કરી તું, અને ન નહી તો આ નોર્મલ છે ને અમારે ત્રણ દિવસ નો જ હતો પણ પછી સરે એવું કીધું કે વાંધો નહી દિવસ વધારે કરીએ ચાલો આપડે આવખતે.
હમ્મ્મ.
એટલે ચાર દિવસ રાખ્યા અમારે. અને ગેમ્સ પણ વધારી થોડી, અને નોર્મલ અમાર કોલેજ ના ટાઈમે જ હતું બધું પણ આ વખતે છે ને ગેમ્સ ના લીધે છે ને તે ટીમ પર કોલેજ નો વધારે કર દીધો તો, બે કલાક દર દિવસે એક્સ્ટ્રા આ તા અમને.
હા હા, બરાબર છે તો.
છ કલાક ની હોય છે. તો આ વખતે છે ને આમ આઠ કલાક નો કોલેજ ટાઈમિંગ હતો. સ્પોટ ડે ના લીધે, એટલે એમાં પણ વધારો કરો, હા બે કલાક એસ્ટ્રાને એમાંએ વધારે કરેલું, અને વચ્ચે હાફ આવર ની બ્રેક હલતી બ્રેક હતી અડધા કલાક ની.
હમ્મ, અમારે પણ એવું જ કરે, હા એટલે થોડુંક એ પણ માર્કેટિંગનું બધું પણ થઈ જાય એમ બધું શીખવાનું પણ મળે.
અને એમાં પણ સ્ટોલમાં પણ બધાને એવું જ કીધું તું કે આમ છે ને હેલ્ધી રાખજો, બધું એમ બધું જંક ને એ બધું તમે રોજ ખાવ છોજ. એટલે આ વાક્તે છે ને ચાર દિવસ પૂરતું છે ને તમે ક હેલ્ધી રાખો એમ સ્ટોલ. તેવી રીતે ત્રોણ, ત્રોણ સ્ટોલ મૂક્યા તા, છોકરાઓ એ જ રાખેલા અને એ ત્રણ જણ વચ્ચે જ કોમ્પિટશન હતુ, આમ કે કોણ વધારે એટ્રેક કરે.
બરાબર હે.
એવી રીતે તો એ લોકોના પણ એક આમ સર્ટિફિકેટ જેવું હતું. કોલેજ તરફથી કાટ આ છે ને આ સ્ટોલના અને સર્ટિફિકેટ મળે છે ફર્સ્ટ નંબર એક જ નંબર તો એમાં ત્રણ જ સ્ટોલ નાખવાન કીધેલા.
બરાબર, પણ એવું નઈ સ્ટોલ રાખવાથી થોડું મેનેજમેન્ટ ને એ બધુ પણ ખબ પડે ને કેવી રીતે શું છે કરવાનું
હમ્મ હમ્મ મજા આઈ એટલે આમ.
હા હા એજ ને અમુક અલગ-અલગ આવ તું રહેશે તો મજા આવતી રહેશે.
હમ્મ, બરાબર હા.
હા. બીજું નવું કંઈક હતું?
બસ આજ હતું આટલું જ હતું થઈ ગયું પતી ગયું. હમ્મ, સારું તો ચલો મલીએ પ
હવ હવ સારું બાય.